સુગર
કોઈ નને નોકરી ભરતાઈ એવું કર
નોકરી બતાને મહેસાણા પાહે એનાલા પહોચી ગમે તમે હ
લે સાત વાગ્યાની ટ્રેનમાં આઇ ગયે હ કોટન હોય
હા અમે નોકરીયા હતા સાફ સફાઈ કરીએ
એવુ એમ હા અમે પોતા મારીએ એવુ કરીયે કાપડ મારીએ બધ
અ આ તો આપણા ઘરના તો જવા હ હાર જે પેલા એવું પડી પડી ગયો ભાઈ
પડી ગ્યા હા હાચી વાત છે વા હો
ધો મદી નહી કોઈ આપણો કો પગારમાં એક્સ્ટ્રા આવતા નહી મળણા બેા
તો પસ તો યા ભાઈ પરે બરું કે
હા ના રજા બધા કાફિલે મારા બેઠા એક રજામાં તો હમણાં કાફિલીથીય છે ના રે તો ચડી પણ શું કરાવો
તો ભરે મહારાજ ખબર પેલા પગારના હમણાં આયો છુ
હા એ એવુજ ને
હ હોવે તો એમાં તો મા રજા વધારે પણ મારે રજા એક દોઢ કાપી રજા ખાલી
મા મા તો બે હજાર છે એક રજાર
તે તો ભૂલી ગ્યા કે સુ ની ખબર
અમ તો કદા કાપતા નહીિ પણાી ના મારા માટે
એવું એમ લડા કો આપડે કોઈ નાહી સમજ પડી ત્યાં લાડક વાયા હતા આપડે બધા લાડકયા હતા સાહેબ ને આવો ન અ રી ક આટ શી રી ત મલાગને રી ક આટ
કોમ નહી તો ખંટા તો નહી હોય યાર
ઓ એટલે જ ને અરે ત હાલતા નહ બાપ પાણા દેતા નહી ર હમ કેવું હય હ બાદક વાહ ક હાડ બીજ સાથે વરસાદ આવ્યો હતો નહિમાં જ વરસાદ થયો હતો
હા તો વાલસા બધા અઢી વાજે ભૂકા બોલા હું
એવું એમ
હમ હા બડું ભાઈ બધું ખ શું જબરજસ્ત રો ઉડાવ્યો જબરજસ્ત
હ એવું કે
પોચ વાગેયા શુધી આવી વરદ થો થોડો પણ.
હ આવ્યો તોું પહોચ થ થોડું.
અડધો કલાક જબરજસ્ત વારંવાર બધું હતું. હજી થોડા થોડા આયા જ હ. હમ.
કોમ જેવું રે
કમ તો યાર મિકસ જાય એ ચાલુ યાર બીજું ચો કશું કરીએ.
એવ મક્ જ ચાલ.
છો પટઈ જો.
બરોબર.
તમારું કેવું ચાલેહ
આમાંરે હેડું જ રાગે રાગે વિચીઠો મહાણા એટલે થોડું. ું કરી હ વિજીની તૈયારી જેટલા નહ ખ્યા ત.
અમારે કટલા કર વિજ આવવું પડશે મમમે હણા. એકવીસ તારીખે તો અમાર તો કઈ કશું કરવા ટેસ્ટિંગ શું હતો.
ક શું કરવા ન એટલે ચાલલે થ ખારો ખાલી ને મશીનો જો. ચેક કરશે બીજું કોઈ. હા એ રજ કરશે. ક્યારે હમ એ રીતું. એ ચેક ટેસ્ટિંગ તો નહી કરો ભડીતયાર ફરી. આ પાટણ એવી નહી આપડે પાટણ તો થોડી પારે હત ટેસ્ટ કરાયેલી છે.
આરભ આરે આરામભી નહી હ.
હમ હલોતા નની બલશે.
હમ એટલે આપડ આપડે જેમ બેવાનું જ છે ક બે. બેવાનું બે ટાઈમં ના બાંધ પાછો.
અને આપડું કોઈક મશીન લઈ જ તો લઈ જ લઈ જ ને પાટનથી?
આટણ થી શીખ લઈ જવાના મ આપડે જો જોજ તાવું કરી ત કે બધું લઈ જાવ પછસો.
એટ કોર કટર અને બેલો કોર કાપડ નહી મોટર મશીન.
કોર ફિનિશિંગ કોર કટર ક એલ બસ. બધું લ જાણ છો આપડા ઓગણી વીસ તારીખ. જો લઈ જતા હ.
એવું લાગ.
લઘુ તો હોવા જ મેરા તો નકીિ ના કવાય.
હો હો જ મેલત પેલા મેલાતાને આપડ. શું લ્યા મલા કા? આ લ્યા મેલા ક બેજનના.
હોય હોવાજ કોક ઓવ મેલી કોઈક વસ્તુ ભલ લાગે ખબર?
રાતે જતા ને આપડે ઓ બે જણા. હો તો ખાઈ ના આપડ મોડા.
હમ હમ.
એ જ મિલત હાર તો એ કો દ ખઈ નાટ હા.
વરસાદ કયો હતો તમારો.
ગ્રહણં?
હમ.
પડેલો છો થોડો મ હવાર મા હતો એવ જ લાગે પાટણ જો જ.
હ આ બધું સરરખું જ હશે.
હળખું જ છ આજ વડે વડે આ બીચ છેહાડી બીજ. લ આવ તો આવ આવડ.
હા તો બ હળ બીજે થો ઘણો આવશે થોડો.
આવશે તો ખરા જગન્નાથ નાના.
આમાં જાવું જોવા હોતના, બપોર પછી આપુ નહિ અમે. તમે ઓટો માં ર છો કે મહેહસાણા આપડ મહેસાણા જબર હોય બીજા નંબર એ હોય.
બફો પછી તો રજા ખેંચવાની છે.
હજા પડવાની છે?
હ એજ નરાજજાલ તો ગમેલ ત ક એ
એઈ તો જોવા આપડે ના્યા જવા દેવા બેટા.
એટલો જ નાતી વાતો, પ એમ ભાઈ છોકરાને પડી જ નહી એમ.
પૈસાાની જ પડી ગ ને.
ઓ પૈસા કમાવા પડ પણ આતો બરું બીજાને લે ફરે એવું થાય
મન કે હોજે દર્શનને કરી આવજે દર્શન ને મારે જાવું પડશે જોવા
પછછ જોવાનું કે દાડે હોય હોજે હુ કરવાનું
સુરેશ ને કે જે કે ના જાય
ઈમ ની પણ જમણમાં ફટ દઈને ખાવાં ખાવા જવાનું હો
તાણ
હા, હા નાહી પટેલર નામ દમેરા
હ
ભવું કરવાનું બોલ બીજું શું હ
હાલતો શોનંતી હ
મારે દિવાળી પછી ઈચ્છા હોય છે નોકરી કરવાની
તો જાઉ જા
ગમે તો તો તારે આવું બીજે સારી નોકરી હોય
એમાં હાલ તો ચાલ છું રાતેે રાતેે જઉ છું
કતે છે તો કેલી ડેરી મારી
રા જ ન તૈને મારી હતી
આ તો વર્ષાદ જેવું વાતાવરણ લોબો સિટી જેમો
હા, એટલે જ આજ આવશે હો ઠંડક વાતાવરણમાં
આ જ પાછી આવ તો આવ પછી રથયાત્રાનુંટલો આજ પાછી ઉછી તમા
હેના ડીલિવરી બજાર વાળી ઓછી હોય છે બજાર
ખુલાબો માર્કેટ તમારે
સુુકર થી રવિવાર આજે ફૂલ માર્કેટ ભરુ
શનિ થી આ શુક્ર થી બરાબર રવાર મા રાહી વાળ તો વધારે માર્કેટ હોય જેમ કે બધા રજા હોય પ્રાાઈવેટ વાળા રજા હોય સરકારી વાળા રજા હોય
બધા આવો હા માટે હ આ રવિવારે જબ્બર હતો ઉપડ બેવાનો ટાઈમ ન હતો
ના હોય
તોને જ હમ એ હ હત્યાય મારીને
હ હત્યા વિ એ મારે મારે
કોરાણ બુહા કાબુલ હમ સસુર નું
શશો ન ક
તો સુલું કોણ બીજા સાડ તીનસો એક્સ્ટ્રા મળત
એવું તો પછી લઈ જ લેવાનું એા
હ પગારમાં આજે આવશ્યક કોન બુધવા ગુરુવાર પગાર થાય
ચલો આવ
હા હ હોર્સો ઉપર આવશે
ઓ સુંપ પ્રશમ
અઠવાડિયા ના ખાળે સોમથી રવ ના એ પટોલ નાની આી રીત ના આગી ત બહુ
હા મહિને પો હજાર હજાર થતા હ તમે જ નતા
હા હા એટલા થાય ચાર પાંચ હજાર જેવું થઈ જાય મહ એને થાય જ મહિનો
અયો મહિનો
ઓ મહિનો ન કો થો દાર છે થાઈ જાયવું વા લાગેલ મહિનાનું દાણા તો તો ખવું પડતો ને હવે તો હબોદ રાત્રે હદ આવત જ એવું પ મહિનોઓ છે ને પાકો સાથે
ના અમે ડાઉડ કર ના શું રાતે
થઈ જયો પીડીએફ
હ પીડીએફ કરનાશે ડાઉનલોડ કરના છે બની ગયું પણ આ દાન તો ઘેરાય જશે
બરોબર તો હાલ ન ના પીડીએફ પ્રિન્ટ કાઢી દે ને
હા પેંન્ટ કઢાવ દી ચાલ ચાલુયું ત
હા તો ચાલશે ત પેલું પ તડ મહિના વધો ના પાકું લાવ
તમે વાત કરો આઈ છે ડોમિનસ ભ કોઈ જગ્યા હો તો કો ગાડીઓ તો આવતો નહી નહી આવતો
ના એરો બંધને હાલ તો નઈ આવે હવે નહી આવે્યો અમે લઈને હાટ તો ચાલોમ તો
અરે વાત કરો હું આજ
તોું રાતેે વાત કરું હદ રાત્રે વાત કરું આ આવડી જાય એપ્લિકેશન મ તું ત ત તો કમ્પ્લીટ થાવ
ક્પ્લેટ ફાવવા ચાલલે
હા કોઈક દાડો મંદુકોમ રેતોે સી એવા કોઈક દાડોડે રહેવાનું હાટું વરી જાયને
રવવાર ફટળ જામ ને કોઈ નહી ચાર પાંચ ડિલરી થાય શું હતો રોજની
હા એટલે તો ઘણી થઈ ગાય પોટ ડિલિવરી થ જાય હોર મ થાયને તો ચાલુ થાય મહિને ત તાર આસપાસ થઈ જાય
તાળ હડી છેાય
હમ એવું ના હોય પ આવ ડિલિવરીું કય હું સોર ચોમાણ વધારે આવક લે
હમ ચોમાસની મજા આવે પછ શિયાળની પા મજા આવે ભ ત કહ
શિયાળ ને તો ફૂલ હોય પ ગરમ ગરમ બીજા હોય ને બધી વસ્તુ બહુ મંગાવ શિયાળ નો થ નવરાજ ના પડ લાગે શિયાળો દાળો વધારે પડે બસો બસ પડી જાય મનભ કો છે હમ તમારે જેવું હાલ તો તો જતા નહ હો રાતે નાઈટમાં
ના એટું લાલચ જ નહી
એવું
આડી ચોક પાર્ટ ટાઈમ કોમ કરીએ હસાદના ખર્ચા પેટ્રોલટો નેગાળી
ઓ હ મરો ગધું વાગે એમ નહી
દા હમમાં તો હું હપતા મૃદા બધું પતી જાય
અ કશી વધતું નઈ બોક નો ખર્ચો ન ખતો ન
તા હદ હા ચ પગાર આવ પડદન જ બર નની બ બેદમ પૂર થઈે
ના એ રાખત ત કોઈ હલ નકી
હમ.
ના એલે કેટલે હળ પોનસો વધારે.
મારો નવો હતોલા કર્યા હ.
હા ના પગાર ના વધારો પડે.
હમ.
હા ત લંગ હા.
બીચ બીચ ક લોકહી કરતા
ના કરી ના તો બીજ બીજ તો કરું જ છું હ તમારે ખાઈ.
હું એ બધી બિઝનેસ કરું જ છું
એવ મે આ વર્ષથી ચાલુ કરી પે પેલા મહિનાથી
લગભગ તો મારા હાથમી કાથમી બીજ છે હાથ ઉપડ હોય.
હ તો મારે એટલી જ છ મારે હું એ બી કરું છું દરમિન.
ચાલ કરીરી હૈ.
હા હંગાત તો કરી પેલા મેં તું કે. પણ હું ના નવેસર થી નવું વર્ષ થી નવું ચાલુ કર્યું હતું. એટલે આજે કરીે છે.
ક મહિને તમે કહ.
હા પેલા પેલા મેને ચાલુ કરીને કબીિત કરવાનું લા હાથ બીજો થઈ ને હાતમાં મહિનાની મહિને એક આવે.
હમ.
આપડે બધા એની પેલાની નહીંતા આપડે તો.
પેલા કરી હતી એક બે મહિે. પેલામાં ના આપડ હોયકમ પાલમ. દિશા બહત જદ તણ કરતી હો.
હમ.
બોલોબર સુર બુર આવ નહી આવતો. પાટણુમણામાં એ હમને કોઈક બાઈક લ પડ્યા કોઈક સોલાઈ રહ્યું હોય.
એ તો પાડ પડું ત ઉ તો એવાનું ત.
એવું એમ પા પીવાનું મેલતા ને એ લઉવ થાય કે.
હ એટલા તો તમ. ભ પહ કે મારા પગાર અગિયાર અગિયાર જા જવું પહો કે.
તો હું કે હતા. તો એવું કોમ કરવું પડે. તોકારને તજરા દવું બ નહી ગહ. રવા કોક બરાને લમ ફરવા જવાનું.
એ તો બહેરાણી નાખ ફરજ આવે બીજું.
પનો ત આખો બહેરા જેવો થઈ ગયો નહી ના હો.
બર વાપરે દેવામાં.
પેલા ને હમણાં પાંચસો રૂપિયા ઉછી ના લેતા બોલ.
એવગ લગન.
એ પાસ હો નોમ આલ નોમ તો નની પાસ હો. મને કઈ દાડ તન પાસા જાલ કઈ કે ત હજુ કશ બોતો જ નહી.
એવું એમ. હમ. અલાયજ નઈ લે આવવાનું પૈસા.
હળ કો આ લે બાપડ કે બોલતા હોય એટલે આપે આ લીધી બી.
હમ ના પાસાા ના ભ કે્યા પક કરો.
મારી મરી બોલતા હોય.
હા મુું કહેવા તો આ આહાર જો દવા સટી દેવ. બ હા.
સોટી ચાલો અને સાહેબ કીબ ગોઠવાગે પાસે.
કું
હઢગા પડ્યા એ આપણે બહાર ન તોડે નાખતા.
એ તેલ લવાજે ન ના ગોટા વાલે.
મને કે તું આય અને રવિવારે બીજા બી માણસો લાય. હું માણસો નહી મળતા, માણસો જ નહી હાલતો.
આપ ગોઠવવાના જ ન તો ગોઠવારાશે. જેટલી તેવું, જેટલી પાડે એટલી એવું હા.
ખબર જ લેટીવ પડી ગઈ હ.
હમ્મ એમ મન કે હવે ગોઠવું દો કે.